હલો.
કેમ છો મજામાં.
બસ એકદમ મજામાં તમે બધા કેમ છો.
બસ મજામાં શું ચાલે છે. આજે બાર. આપની વાતો ઉપર વાત કરી છે.
હમ.
ઉભી એટલે વિન્ડોની સામે તો ત્યાં નાના છોકરાઓ ગેમ રમતા હતા એક બીજાને દોડ પકડ. ત્યારે મને એમું બાળપણ યાદ આવી.
હમ હમ.
લાગે કે બાળપણ જેવું કઈ વસ્તુ નથી એ સમય વીતી ગયો વીતેલો સમય પાછો આવતો નથી. આપણને લાગે કે. માં શું એન્જોય કર્યું છે આપડણે.
સાચી વાત છે સાચી વાત છે ના ના હોઈ ગાય ત્યારે એવું લાગે આપ જલ્દી ક્યારે મોટા થઈ જે. પણ હું બી અત્યારની છોકરી. છોકરાઓને રમતા જો મારી બેબીને જો રમતા જોઉ ને તો હ કેટલું ભીનદાસ આપડ રમતા હતા અને કેટલી ફરથી એવું થાય કે આ લોકો તો કઈ મજા જ નથી કરતા. પણ અમે લોકો જે મસ્તી કરતા હતા ઘર બપોરે બી અમે તો જમીને જતા રહીએ પાછા ચા નાસ્તો કરવા ઘરે આવીઈએ પાછા રમવા જતા રહીએ પાછા જમવાના ટાઈમે એ ઘરે આવીએ ને કેટલી કરત રાતે બી અમે રમતા મોડી સુધી બાર. થાંભળલા ની લાઈટ ની જે થપ્પો રમીએ પત્તા રમીએ એટલી બધી નવી નવી ગેમો રમતા ને કે સુવાના ટાઈમે અમે ઘરે આવીએ.
અને અત્યારે તો આઉટડોર ગેમ ના બદલે ઈન્ડોર ગેમ એટલી આવી ગઈ છે કે બાળ છોકરાઓ બહાર ન નોલેજ પણ નથી મેળવી શકતા અને એમના મગજ નો વિકાસ બી નથી થતો આખો દિવસ ઈન્ડોર ગેમ્સમાં મોબાઈલ મોબાઈલ મોબાઈલ આઉટડોર એટલી બધી ગેમ. છે કે સ્કૂલમાં પણ એ લોકોને આઉટડોર ગેમ રમાડવી પડે છે ના છૂટકે કારણ કે ઘરે તો રમતા નથી અને આપડી જમાનામાં તો એવું હતું કે આપણે ઘરમાં જ નતા ર. પલા સાઈજ આપડે. નવરાત્રી આવે તો નવરા બે ફ્રેન્ડ સાથે ગરબા ગાવા જતા. તા અ ગૌરી વ્રત આવે ત્યારે ફરવા જતા હોટલોમાં નાસ્તો ફરવા જતા નવા નવા કપડા પહેરતા. તું એમ લાઈફ. બાળપણ ને એમ.
ના ના બહુ બઉ સાચું. સાચી વાત છે તમારી અરે અમે લોકો તો વેકેશન ની જ રાહ જોતા હોઈએ કે વેકેશન ક્યારે પડે ને અમે હું મામાના ઘેર ક્યારે જોઉ. કેમકે મારા ચાર. ચાર મામા ને તો અમે દરેક મામાના ઘેર દસ દસ દિવસ રોકાઈએ. પછી મામા દુકાનેથી ઘરે આવ ને એટલે અમને બધા પેલા શાંતિ થી બેસી જઈ પછી કે આજે કોણે મસ્તી ઓછી કરી છે એનો બરફ ગોલો ખાવાના પૈસા આપીશ બધા આંગળી ઊંચી કરે પછી બધાને પૈસા આપે બરફ ગોલા ને લાવે તો એટલી બધી દૂર હોય તો બી અમે લોકો. ચાલીને ખાવા જઈએ ખાલી એક રૂપિયા ન બરફ ગોલું આવતો હતો તો બી એટલો બધો આનંદ આવતો હતો આજે વીસ રૂપિયા નું બરફ ગોલું આવશે તો બી કઈ મજા નથી આવતી એવું થઇ ગયું છે.
સાચે બરફ ના ગોડાની તો એવી એન્જોય અત્યારે તો એ સી સિવાય કોઈ રહી નથી શકતુંને એ વખતને એ વખત નો ટાઈમ એવો હતો કે આપડે બરફ નો ગોળો ખાવા જતા અને એ સી માં પણ રહેતા રહેતા અને બહાર રમતા હતા ભર તડકામાં અત્યારના છોકરાઓ તો એ સી સિવાય રહી નથી શકતા. એટલે ઘરમાં મોબાઈલ લઈને એ સી ચાલુ કરીને બેસી ગયા એટલે અત્યારથી જ એમનું જીવન વિકાસ પામવામાં અત્યારથી એ લોકો આગળ વધવામાં પાછા પડી રહ્યા છે. અને અત્યારે આપડ આટલી ઉંમર હોવા છતાં પણ આપલી એનર્જી સતર્ક રહે છે.
સાચી વાત છે આપણને એવું લાગતું હતું કે નવો નવો મોબાઈલ આવ્યો ત એમ થાય કે હા ભાઈ આ તો કેટલી સરસ વસ્તુ છે કેટલી સરસ વસ્તુ છે પણ હવે તો એવું થાય છે કે ખરેખર આના જેવી ખરાબ વસ્તુ તો કોઈ છે જ નહી પેલા તો ફોન નતા એટલા પર રૂબરૂ બેનપણી ના ઘેર મમ્મી હું આવ. ચૂ કામ છે ચાલ મળીને આવીએ બને વાતો કરતા આવીએ સ્કૂલ નું હોમવર્ક બાકી હોય તો પૂછતા કરતા આવીઈએ થોડુંક કઈ પાણીપુરી ખાતા આવીઈએ એમ કઈને જાતે જઈએ ને જાતે જ આપણું કામ કરતા અત્યારે તો મોબાઈલ આવી ગયો છે તો આપડ મોબાઈલ થી જ પૂછી લઈએ એટલે આપણે પાંચ મિનિટનું કામ અડધો કલાકનું કામ છે પાંચ મિનિટમાં પતી જાય પણ જે આનંદ આવતો હતો જાતે સાયકલ લઈને જવાનો સાયકલ લઈને આવવાનો એ રસ્તામાં બે પાંચ રૂપિયાની પાણીપુરી ખાવાનો ખરેખર દિવસો તો ખુબ જ સરસ દિવસો હતા.
બધા તહેવારમાં નવરાત્રી છે, દિવાળી છે, દશેરા છે મમ્મી પપ્પા આપણને ખરીદી કરવા લઈ જતા કે તારે શું જોઈએ છે કેવા પતંગ જોઈએ કેવા ફટાકડા જોઈએ કેવા કપડાં જોઈએ ત્યારે શોપિંગ કરવાની પણ કેવી મજા આવતી હતી એ વખતે. તે અને હવે તો ઓનલાઈન શોપિંગમાં કોઈને પૂછવાનું કે કરવાનું એ ઘરે બેઠા આવી જાય એટલે છોકરાઓને પણ બાર ફરવા લઈ જવાનું કે ફેમિલી સાથે રેવાનું કઈ ટાઈમ ના મળે અને મા બાપ પણ બિઝી છોકરાઓ પણ બિઝી એટલે બાળપણમાં છોકરાઓને ફેમિલી થી સાથે રવાનું વારો જ નથી આવતો. અને આ બધા તહેવારો માં બધી જગ્યાએ જવું આવવું બધાને હળવું મળવું એ પણ એક આનંદ હતો મજા આવતી હતી એ વખતે ખાવા પીવાની મમ્મી ના હાથની નવી નવી વસ્તુઓ ખાવા મળતી કરતી બધા એક એક સાથે મળીને કામ પતાવતા કરતા ફ્રેન્ડ સાથે રમતા રાત્રે ઉનાળા માં ધાબે બેસીને પત્તા રમતા અને બધું એ સમય યાદ કરવો બહુ મુશ્કેલ છે એમ.
હમ્મ નાના તો મારી વાત એકદમ સાચી છે અમે બી જારે નાના હતા ને તો અમારે અમે પાંચ બેહેનો હતા તો પપ્પા કેવું કરે કોક દિવસ કોઈને બર્ડે હોય કઈક સારો એવો દિવસે ને તો રાત્રે બધા કેન્ડી લાવએ આખતે કાજુ કેન્ડી બહુ ફેમસ હતી. કાચું કેન્ડી લએ પછી હું સૌથી નાની તો હું શું કરું ખબર છે બધા કરતા ફટાફટ હું મારી કેન્ડી ખાઈ જાઉં પછી મારી મોટી બહેનો હોય ને એમને ખબ તારા માંથી થોડું આપણે તારા માંથી થોડું આપણે અને એ બધી મારી બહેનો પ્રેમાળ એટલી કે આપી બી દે. અત્યારે તો કઈ બી છોકરાઓ જોડે માંગે તો ફટત એને ના પાડી દે છે એટલે એવી લાગણી બી આપણા માટે એવી એટલી બધી હતી અત્યારે જેટલી દરેક કુટુંબમાં જોવાઓ પરિવારોમાં બહુ ઓછું જોવા મળે છે લાગણી.
પહેલાના જમાનામાં ફ્રૂટ્સ બી એવા આવતા કે નાના છોકરાઓ ખાયતા કરતા અત્યારે તો ડાયટિંગ ને બધું બોડી મેન્ટેન ના હિસાબે લોકો ફ્રૂટ બી એવું દેશી કેરી ઘોરીને ખાવાની જે મજા આવતી હતી બાળપણમાં અમારા નાની અમને કેરી લેવા પહેલા તો આ બધી કેસર એવી કેરીઓ જ નથી આવતી તો અમાર નાનીજી અમને કેરી લેવા લઈ જતા અને દેશ કેરી બે ત્રણ કિલો લઈએ એટલે પેલા બેને ખોલીને રાખ્યું એમાંથી અમને ચખાડે અને પછી એ કેરી કે લો બેન લે બેટ તો ખાઈ લે હવે એટલે એમ કરીને અમને એક કેરી તો એમ જ આ ખાવા આપી દેતા અને ખાતા ખાતા એમ ઘરે આવીઈએ અને અમારા નાની ખુશ થતા કે જો મેં તને કેરી અપાઈ ને કેવી ખાવાની મજા આવે ચૂસીને ખાતા તો અને હવે અત્યારના છોકરાઓ તો ના હું ડાયટિંગ પર છું આ નાખો હું તે નાખું પેલાના ફૂટ પણ એવા જાંબુ તો જાંબુ રથયા ત્રા આવે એટલે જાંબુ ખાવાની મજા આવે એક એક તહેવારે ફ્રૂટ પણ એવા આવતા કે બધા ખાતા. ને અત્યારે તો છોક કરાઓને અમુક ફૂટ નામ ડ્રેગન ફ્રૂટ ની બધી ન્યૂ ન્યુ ફ્રૂટ આવી ગયા છે કે બધા અમેરિકન ના એવા તો આપણને નામ પણ ખબર ના પડે ને એના ગુણ પણ ના ખબર પડે. ને એટલા મોંઘા કે આમ મિડલ ક્લાસ ના લોકો તો ખરીદી પણ નથી શકતા.
હમ સાચ પેલા કેવું છે પૈસો ઓ છો તો પણ શાંતિ ખુબ જ કે નાના બાળકોને કોઈ ટેન્શન નહી જ્યાં ફરવું હોય ત્યાં અમે ફરતા તા કોઈ જવાબદારી નહી એટલું ખુલ્લા મનથી જીતા હતા અત્યારે તો કેવું થય જમાનો બી એટલો ખરાબ છે કે આપડ છોકરાઓને ફ્રીડમ થી મોકલી બી નથી શક તા. કચો કઈક લઈ જશે કોઈ ઉપાડી જશે છોકરીઓય તો કોઈ છેડતી કરશે એટલે એવું ડર થી લાગે. કરે છે એટલે હવે એ વસ્તુ બી અત્યારે એવી બની રહી છે કે આપડણે એ બેર થી બી આપણે કેટલીક વાર આપડા છોકરાઓને બહાર રમવા નથી મોકલી શકતા કે આપડણે એમ જ કેવું પ બેટા ઘરમાં બેસ ના તો આપલા નજીક માજ રમ છતાં બી હું તો એવું સેફ એરિયા પસંદ કરું કે જ્યાં આપણા છોકરાઓ ખુલ્લા મનથી ખુલ્લા આકાશને નીચે ખુલ્લા મેદાનમાં સાયકલિંગ કરે છોકરે બધી ભેગી માને પકડતા રમે કે બીજી કોઈ આઉટડોર ગેમ રમે. તેમનો શારીરિક વિકાસ એનું શાસ્ત્ર બી થોડું સારું રહે.
અમે અત્યારે દર વેકેશનમાં ધજા ટાઈમે જઈએ છીએ ત્યાં આગાળ અમે દર્શન કરવા જઈએ ત્યારે એવ ગામડાના છોકરાઓ એ લોકો જોડે પૈસા ના હોવાથી એ લોકો નથી કોમ્પ્યુટર ગેમ વિડીયો ગેમ એવી કોઈ ગેમ પૈસા ખરીદીને લાવી નથી શક ક્રિકેટ બાગ કે આ પણ એજેતે એમની રીતે એટલું એન્જોયમેન્ટ કરે છે કે એક નાની નદી હોય ખાબું ચૂ એમાં સ્વિમિંગ પુલ બનીને ના છે નાચે છે ગાય છે બધા ફ્રેન્ડ સાથે મસ્તી કરે છે ગીલી દંડા રમે છે ટાયર ને લાકડીથી કરીને એ જ રમે છે. પછી બોલ બેટ પોતાની જાતે ધોકાને બોલ બેટ બનાવીને પણ રમતા હોય એટલે પોતાની રીતે પણ એન્જોય કરે છે એ લોકો મમ્મી પપ્પા ને એવી ફરિયાદ નથી કરતા કે અમારી પાસે નથી તો અમને આ લઈ આપોને તે એ એમની રીતે પણ બાળપણને જીવી રહ્યા છે. એટલે ગામડામા આ એક મજા છે એ લોકો લઈ રહ્યા છે.
ના ના બહુ સાચી વાત છે અને પેલાના જમાનામાં કેવુ હતું સ્કૂલમાં નાસ્તામાં બી કઈ આપડે એટલું બધું કઈ સારું નતા આપત બઉુ બઉ તો મમરા હોય ધાણી હોય કા તો બિસ્કીટ હોય. કાતો કોક લાકતુ છોકરાઓ ગામડામાં ક્લાસમાં છોકરા તો બિચાર છૂોને રોટલીઈને આવે ત્યાં તો શાક રોટલીઈને આવી તો બી અમે બધા બેસીને એટલું સરસ જમે શેરિંગ કરી લાવીને ભી તારી ભાકરીને શાક ચખા કોઈ ચીલીયા બનાવીને લઈને આવી હોય કોઈ મકઈ ના વડા બનાવીને લઈને આવ હોય પણ એ વાતે નાસ્તા ખાઈને બી એટલું બધું આનંદ આવતો કેમકે પેલા તો જંક ફૂડ ફાસ્ટ ફૂડ એવું તો કઈ મળતું જ નતું અત્યારે તો એ બધું એટલું બધું મળે છે ને કે છોકરાઓને આ બધી જૂની જમાનાની જે આઈટમો છે આપણે એમાં તો કોઈને ઇન્ટરેસ્ટ જ નથી.
ઇન્ટરેસ્ટ પણ નથી ને એ લોકોને અમુક નામ પણ નથી ખબર વડા કહીએ તો સેના વડા ચિલ્લા કહીએ તો કે સેના ચીલ્લા અત્યારે તો બટર ચીઝ પીઝા મોનેકો પીઝા એવા બધા તો નાસ્તામાં લંચ બોક્સમાં એ લોકો લઈ ને આવે છે એના વગર તો સાદું કઈ મૂક્યું હોય મમરાને એ. તો નહીં મમરા તો કઈ ખાવાની વસ્તુ છે આવું બધું અમને પૌવા તો ના ભાવે વડા તો ના ભાવે આવું બધું એમને ભાવતું જ નથી કેળાની વેફરતું કે નહી અમારે તો બટેટો ચીપ્સ જોઈએ. એવી રીતે આ લોકો ફૂડમાં એટલા આગળ આવી ગયા છે પાઉ બ્રેડ જામ બે્રેડ ઉપર જામ લગાવને આપો બટર લગીને આપો એમ બધું જંક ફૂડ એટલું એનાથી એટલું શરીર બી વધે છે ચરબી વધે છે પણ બસ એના વગર એ લોકો જીત કરે છે એટલે મા બાપને પણ પ્રેરાયણ એટલું આપવું પડે છે એ લોકોને
હમ અને અમને તો આ વરસાદ આજે કાલે જ અમારે વરસાદ પડ્યો ને તો વરસાદ નું વાતાવરણ જોઈને મંદિર નાહવાનીઈચ્છ થતી હતી પેલા તો અમે કેવું ને વરસાદ પડે ને એટલે મમ્મી ને પૂછવા જ ના રહી ને ઘરની બહાર જ નીકળી જઈએ. પછી એ મસ્ત જમીન જેથી હોય ને એટલે પછી સોયા નાખીને સોયા રમીને. મીથું રમીએે બસ મ ભી ની માટીમાં જ કઈ ને કઈ અમે અત્યારે એટલે ઠંડક પડો નહીં વરસાદ માં આનંદ લેવાની તો જે મજા હતી ને અત્યારે તો એ મજા જ નથી આવતી.
કાલે વરસાદ આવ્યો તો અમારે પણ બાજુમાં છોકરાઓ હતા પણ એ લોકો અંગ્રેજી મીડિયમને એ રીતે ભણેલા તો એ લોકો એમ કે નહી નાહવા નહી જવાનું તમને તાવ આવીઈ જશે પેલો તો વરસાદ છે પાણી ગંદુ હોય મચ્છર હોય જીવાત કરડે ખંજવાળ આવશે શરીર ખરાબ થશે અને અહિયાં તો હવે ફ્લેટ સિસ્ટમ એટલે માટી થઈ માટી જ જોવા ના મળે તમને લોકોને એટલે એ વખતે તો ભીની માટીમાં આપડણે પરી કરીના પેલા એનાથી સોળ રમતા ગોળ દુકુ દોરીને.. એ રમતા એ બધું આનંદ તો આજની જનરેશન ને કહીએ પણ જે અનુભવથી કરે પ્રેક્ટિકલી જોવે એ લોકો જાણે કે બાળપણની યાદો શું હોય છે.
ના ના સરસ તમામાં જોડે આ વસ્તુ પર વાત કરી આ વિષય પર વાત કરી ખુબ જ આનંદ ગયો. ફરી વાત કરીશું આવજ હા.